હા કેમ છો મજામાં?
હા મજામાં મજામાં, મારો અવાજ આવે છે ને કમ્પ્લીટ?
હા આવે છે આવે છે.
કેવું તબિયત પાણી તમારે?
બસ શ સારું છે અત્યારે તો.
બરાબર, કઈ નઈ, મસ આ સંબંધોના આપડા જીવનમાં કેટલું મહત્વ છે. એ વિષ તો મારે થોડીક ચર્ચા કરવી હતીી તમારા જોડે.
હા સરસ સરસ, આ તો એક બહુ જ સારો વિચાર છે.
હા કારણ કે આપણેે ઘણા બધા સંબંધોથી જોડાયેલા હોઈએ આપણા માતા મા પિતા સાથેનો દાદા દાદી સાથેનો. નાના નાની સાથેનો, અને એ બધા સંબંધો નું આપણા જીવન પર ઘણું મહત્વ પણ હોતું હોય છે જીવનમાં આપણે પૈસા સંપત્તિ. અને સફળતા મહત્વના છે. પણ જો જીવનમાં પોતાના લોકો જ ન હોય સાથે. તો આ બધું અધુરું લાગતું હોય છે અને માણસ એ કામ અ સામાજિક મનુષ્ય છે. અને તેનું જીવન સંબંધો વિના તો પૂર્ણ થઈ શકતું જ નથી. એટલે સાચા સંબંધો જીવનની સૌથી મોટી મૂડી છે. મુકેલી ના સમયમાં પૈસા કરતા પણ, સંબંધો વધુ કામ આવતા હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. તમે જમણા કીધું ને કે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે ઈશ્વરે આપને પૃથ્વી પર એકલા નથી મોકલ્યા પરંતુ આપણી આસપાસ માતા પિતા ભાઈ બહેન અને જીવન સાથે જેવા અનેક સુંદર સંબંધો સાથે મોકલ્યા છે એમ સંબંધ એટલે કે માત્ર લોહી નો સંબંધ હોય એવું નહીં. પરંતુ બે હૃદય વચ્ચેનો જોડાયેલો અતુટ સેતુ કહેવાય. તે સંબંધ એક એવું રોકાણ છે. જેમાં આપણે પૈસા ને પણ પ્રેમ સમય અને વિશ્વાસ રોકીએ છીએ.
હા એ તો ઘડી સાચી વાત કીધી તમે અને જન્મથી લઈને જીવનના અંત સુધી આપણે ઘણા બધા સંબંધો સાથે જોડાયેલા હોતા હોઈએ છીએ. અને આ બધા આપણા જીવનને અર્થપૂર્ણ પણ બનાવતા હોય છે. અને જોઈએ તો સંબંધોમાં મા લોહીના જ નહી હોતા પ્રેમ વિશ્વાસ આદર અને લાગણી થી બંધાયેલા. સંબંધો પણ એટલા જ કિંમતી હોય છે હવે જરૂરી નથી કે આપણે કોઈ હોય તો એની સાથે લોહીનો જ સંબંધ હોય પણ જો આપણેે મિત્રો. લઈ લો કા તો આપણે જે બેન માનતા હોય એ બેન લઈ લો તો પણ એમની સાથે પણ એવા જ ગાઢ સંબંધો હોય છે જેવા સંબંધો આપણે લોહીના. અ સગા સંબંધીમાંય એમને જોડે હોય એવા.
હા. અને સંબંધો ન એક સારી વસ્તુ પણ એવી હોય છે કે જો આપણે સુખી હોય તો એમાં પણ વધારો થાય. મતલબ કે જયારે આપડી લાઈફમાં કોઈ મોટી ખુશી આવે ત્યારે જો આપણી તેની સાથે સેલિબ્રેટ કરવા વાળું. કોઈ હોય તો તે ખુશી છે ને બહુ સારી વધી જાય છે. અને જો દુખ દુઃખ આવે મતલબ જયારે કોઈ મુશ્કેલીનો સમય આવે. ત્યારે કોઈ ન માત્ર ખભો મળી જાય કે હું બેઠું છું ચિંતા ના કર એટલો શબ્દ સાંભળીને પણ આપડે ગમે તેવું દુઃખ હોય નાનું થઇ જાય છે.
હા એ તો ઘણી સાચી વાત કેલી એટલે આમાં સંબંધો નું તો ઘણું જ મહત્વ હોય છે. સંબંધો આપણને માત્ર સા જ નથી આપતા પણ જીવનમાં હિંમત પ્રેરણા અને ખુશી પણ આપતા હોય છે જયારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે ખુશી વેચવા લોકો જોઈએ અને જયારે દુઃખ આવે. ત્યારે આપણને જે આશ્વાસન આપવા માટે પણ ઘણા લોકો જોઈતા હોય છે એટલે કેવાય કે સુખમાં ઘણા સા મળે પણ દુઃખમાં જે સાથે ઉભો રહેે ને એની સાથેનો જ આપડો સંબંધ એ સાચો સંબંધ હોય છે.
હા તું પણ એકદમ સાચી વાત કીધી હો.
હા.
અને અત્યારના સમયમાં જેમ જેમ સમય જતો જાય છે જતો જાય છે. એમ સંબંધોનું મહત્વ આમ થોડું ઘટતું જાય છે લોકો પોતાની જ લાઈફમાં એટલા બીઝી થઈ ગયા છે. જય્યારે આજની સોશિયલ મીડિયા ના લાઈફમાં લોકો ફ્રેન્ડસ અને ફોલોઅર્સને જ પોતાના માની લે છે. જયારે પોતાની નજીકના સગા સંબંધીઓનું એટલું મહત્વ આપતા નથી હોતા.
હા, સાચી વાત કીધી તમે. અને પરિવાર જીવનનો આમ પ્રથમ આધાર છે, માતા, પિતા, પ્રેમ, અને સંસ્કાર આપ તા હોય છે, ભાઈ, બહેન અને મિત મિત્રો અ ભાઈ બહેન મિત્ર અને સહયોગી બનતા હોય છે. દાદા દાદી અનુભવ અને પોતાના જે જીવન મૂલ્યો છે. એ શીખવતા હોય છે એટલે મજબૂત પરિવાર વ્યક્તિને આત્મવિશ્વાસ અને સુરક્ષાની લાગણી આપતું હોય છે અને સૌથી ખાસ સંબંધ કહીએ તો એ તો આપણે મિત્રતા નો સંબંધ છે. સાચો મિત્ર અહ પડા જીવનની સૌથી મોટી ભેટ ક અહ કહી શકીએ. કેમકે સાચો મિત્ર આપણને સાચું માર્ગ બતાવતું હોય છે. મુશ્કેલીમાં આપણે હોઈએ તો આપણને સાથ આપતો હોય છે. અને ભૂલ કંઈક થઈ જાય આપણાથી, અને આપણે ના સમજી શકે તો આપણને સારી રીતે સમજાવતો હોય છે. અને ખાસ તો એ આપણે જે સફળ થઈએ એ સફળતામાં ખુશ પણ થતો હોય છે, એટલે મિત્રોની પસંદગી આપણે હંમેશા સમજદારીથી કરવી જોઈએ.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. અને આપણા જીવનમાં જેટલા પણ સંબંધો છે, એનું અલગ-અલગ રોલ અને અલગ-અલગ મહત્વ હોય છે, જેમ કે માતા પિતા આપણને જન્મ આપ જન્મ લઈએ, ત્યારથી આપડે સાથે હોય એટલે આપણને મોટા કરે, પછી ભઈ બહેને આપણેે સાથીદારો કહેવાય એટલે ભઈ બહેન હંમેશા આપણને સાથ આપે, અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે. પછી આપડી કોઈ પણ વાત શેર કરવી હોય તો એ આપડી વાત સાંભળે. પછી ઘરમાં તમે હમણાં કીધું દાદા દાદી હોય એ આપણને જીવન જીવવાના મૂલ્યો અને સંસ્કારો નું સિંચન કરતા હોય છે. એટલે આપડે જીવનમાં દરેક વ્યક્તિનું એક પોતાનું આગવું મહત્વ હોય છે.
હા, સાચી વાત કીધી. અને સૌથી પવિત્ર સંબંધ તો આપણે શિક્ષક સાથે નો હોય છે. શિક્ષક માત્ર પાઠ ઠ્યપુસ્તક નું જ્ઞાન તો આપણને આપતા નથી પન જીવન જીવવાની કળા પણ શીખવતા હોય છે. એટલે તેમનો આદર અને વિશ્વાસ રાખવો એ જ જરૂરી છે.
હા, એ તો એક મહત્વની વસ્તુ છે.
હા. અને સંબંધો ટકાવી રાખવા માટે પણ ઘણું જ જરૂરી છે, વિશ્વાસ પ્રેમ, આદર, પ્રામાણિકતા, માફ કરવું, પછી અહ સંબંધને જાળવવા માટે સમય આપવો, અને એકબીજાની લાગ ણીઓને આમ સમજવી આ ગુણો કોઈ પણ સંબંધને લાંબા સમય સુધી મજબૂત બનાવી દેતા હોય છે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા. અને આમ હા અને આજના સમયમાં તો આપણું જીવન કેટલું બધું વ્યસ્ત થઈ ગયું છે, એના કારણે આપણે આપણા જે પરિવારજનો હોય એમને સમય જ નથી આપી શકતા.
હા, એજ તો. આજના જીવનમાં સંબંધો તો થોડા પાછળ રહી ગયા છે આપણાથી. કારણ કે આપડે આપડા જીવનમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે એટલે આપણે એ સંબંધો પર ધ્યાન નથી આપી શક તા, પણ આપણે એમાં થોડું ધ્યાન આપવું જ જોઈએ.
હા.
આપણેે જો સમય ના આપીએ ને તો એ સંબંધ વચ્ચે થોડી ખટાક્ષ ખટાસ પણ આઈ જતી હોય છે અનેને એના કારણે બધું બગડી જતું હોય છે. અને આજના સમયના સંબંધોની તો સ્થિતિ કેવી કે આધુનિક જીવનમાં લોકો ખુબ જ વ્યસ્ત બની ગયા છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર એટલા બધા આમ વ્ય અહ વધુ સમય પસાર કરતા હોય છે ને. કે આજુબાજુ એમની બાજુમાં કોણ છે, એ લોકોને સમય જ નથી આપી શકતા. પરિવાર હોય તો એ લોકોને ઓછો સમય આપતા હોય ને રૂબરૂ આપણે વાતચીત કરવામાં પણ ઘટાડો થઈ ગયો છે અને સ્વાર્થના કારણે તો સંબંધોમાં ઘણો જ અંતર આવી જતો હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા. સંબંધો તો આમ કહીએ ને તો કેમ વધારે તૂટતા હોય છે કારણ કે ગેરસમજના કારણે પછી એક ઈગો આપણેે કહીએ તો અને આપણે જો સામે વાળી વ્યક્તિ સાથે વિશ્વાસનો અભાવ હોય તો એના કારણે પણ સંબંધો તૂટતા હોય છે. પછી વાતચીત ન કરીએ તો માફ ન કરે તો અને અપેક્ષાઓ વધારે રાખીએ તો એના કારણે પણ સંબંધો તૂટતા હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે અને આપડે જે સોશિયલ મીડિયાની કાલ્પનિક દુનિયા છે એના પર જ વિશ્વાસ કરી બેઠા છે. કે એ જ આપણેે સાચી એ છે પણ જે આપણે વાસ્તવિક તનો સ્વીકાર નથી કરી શકતા.
હા એ તો સાચી વાત કીધી તમે અને ઘણા લોકો એમ માને કે પૈસા સુખ આપે પણ સાચું સુખ તો આપણને ત્યારે જ મળે જ્યારે પરિવાર સાથે હસવાનો સમય મળે મિત્રો સાથે યાદો બનાવવાનો મોકો મળે. વડીલોનો આશીર્વાદ મળે અને મુશ્કેલીમાં કોઈ આપડો હાથ પકડે તો આ શુ કોઈ પૈસા થી તો આપણે ખરીદી શકતા હોવાને નહી. અને વડીલો તો તો વડીલો તો એમ આમ એક આશીર્વાદ રૂપ આપડે કહીએ ને તો કહી શકીએ. કેમકે એમના જોડે આખા જીવનનું અનુભવ થતો. અનુભવ હોય છે અને એ આપણી જોડે શેર કરે તો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો ઘણા જ સફળ થઈ શકીએ છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા.
એટલે આપણે સંબંધોને સાચવવા પણ થોડું મહેનત કરવી જોઈએ.
હા.
એટલે આપડે આપડી ફોનની દુનિયામાંથી બહાર આવીને પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો જોઈએ.
પછી કોઈ પણ સંબંધમાં અહંકારના રાખવો જોઈએ. કારણ કે તેનાથી સંબંધ તૂટી જાય છે.
હા એ તો સાચી વાત કીધી છે તમે એટલે આમ સંબંધ જીવનની આમ સૌથી મોટી સંપત્તિ છે પૈસા આપણે ફરી કમાઈ શકીએ પરંતુ એકવાર તૂટેલો વિશ્વાસ અને સંબંધ જોડવો આવડા માટે ખુબ જ મુશ્કેલ બની જતો હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી હા.
હા અને સંબંધ ન મૂલ્ય તો ત્યારે જ સમજાય જ્યારે તે આપણાથી આમ દૂર થઈ જાય છે. પણ જયારે એ લોકો આપણી જોડે હોય તો આપડે એ લોકોની કદર કરતા નથી.
હા એ પણ તમે એકદમ સાચી વાત કીધી છે.
હા વાંધો નહીિ સારું સારું ચલો પછી વાત કરીશું આપણેે હા.
હામક
હા હા.